બસ બસ મજામાં.
શાંતિ ચાલે ને હાલ તો.
હા હા શાંતિ છે, તમારે કેવું છે?
હ બસ શાંતિ. હા થોડું વેકેશન જેવું હાલતું તો અમે બધા આમ ધાર્મિક સ્થળો એ ફરવા ગયા ત્યા.
બરાબર.
આપડા ગુજરાતમાં તો કેવું છે અંબાજી છે પાવાગઢ છે સોમનાથ છે. દ્વારકા છે. એમ ફરવા ગયા ત પણ હ હા. હા ઘણું નવું નવું જાણવા મળે આપડે આમ. ધાર્મિક સ્થળો એ ફરવા જઈએ તો.
બરાબર દ્વારકા તો અ જે સમુદ્ર કિનારો છે એ તો બહુજ મસ્ત છે એમ.
હા.
મેં ઘણા વિડીયોને બધું જોયું છે મારે પણ મેં આજ સુધી ક્યારેય નથી કે દ્વારકા. મેં ગુજરાતમાં રહું છું તો પણ નથી ગઈ તું મારે હવે જવાની ઈચ્છા છે ખરી
હા અમુક વાર તો કેવું આમ મજા આવે એવી રીતે આમ ફરવાની અને કેવું કે તમે જો એઝ અ સ્ટુડન્ટ જાઓ
હા
ુલોજી લઈ લો કા તો બોટની લઈ લો કોઈ પણ સબ્જેક્ટ લઈ લો તો ત્યાં દરિયા કિનારે છે ને ઘણી બધી એમ નવી નવી વેરાયટી ના આમ અ શું કેહેવાય એનિમલ્સ જે તમે આમ હા નાના નાના જીવ જીવ હોય જીવ જંતુ હોય ને એવા જોવા મળતા હોય છે
બરાબર
હા અને તમે જુઓ ને તો આમ લાગે એમ પણ નહી કે આ છે આ જીવતું છે એ રીતે અને પાછું આમ હલન ચલનય કરી શકતું હોય છે
હા
હા જોવો તો એક એમ જ લાગે કે જાણે પ્લાન્ટ છે
હા એટલે અ અજાયબી તો હવે ભગવાને વિશ્વ બનાવ્યું છે અને ભગવાને તો ઘણી બધી દી જાય બ
હા અ મારા નાના ભાઈ બહેન પણ આ તેમને પણ આમ ઘણી મજા આવી વેકેશનમાં એ ફરવાની અને એમને પણ આવીને ત્યાં આમ ઘણું ઈતિહાસ વિશે જાણવા મળ્યું આપડે તો કેવું ધાર્મિક સ્થળો એ એટલે કોઈને કોઈ ઇતિહાસ તો એની સાથે જોડાયેલો હોય જ
હમ હમ હા એટલે અ જેમ કે કો કોણાક નું સૂર્યમંદિર છે તો એની તો ઘણી એવી અજાયબી છે એમ કે સૂર્ય જેમ આખો ફરતો હોય ને તો એ પ્રમાણે એનો જે પડદા જે પડછાયો હોય છે ને અ એ પણ જે છે ફરે એમ અને બીજું એ સૂર્યમંદિર છે એમાં તોું કે સૂર્યની પહેલી જે કિરણ આવે ને
હા સુૂરજ ઉગે એટલે
હા તો એની પર પડતી હોય છે એમ
હા
તો એ તો મતલબ આમ કેહેવાય ને કે કેવું અજાયબી છે કેમ
અને એની જે આમ રચના કરી હશે એ રચના કરવા વાળા એ પણ આમ કેટલું દિમાગ દોડાયું હશે કે સુરત જયારે પહેલો જ ઉગે ત્યારે એની પહેલી સૂર્યની કિરણ ત્યાં પડતી હોય છે
હા
એટલે આમ ઘણું ઐતિહાસિક વસ્તુઓ જોડાયેલી હોય છે આમ ધાર્મિક સ્થળોએ તો
હા અને એવા ધાર્મિક સ્થળોની જે બનાવટ જે હોય છે ને તો એના આર્કિટેકચરની તો આમ મતલબ શું કેવાય એમ
વિચારધારા જ કઈકામ હા અલગ જ હોય છે અને એમ પણ હા બોલો બોલો
તો અ અત્યારના જે આર્કિટેક્ટ જે હોય છે એ એક સામાન્ય બ્રિજ બનાવવાનું હોય કે એક સામાન્ય ઈમારત બનાવવાનું હોય તો એમને અ તકલીફ પડી જતી હોય છે પણ એ તો દિવાલો ઉપર તમે જોયું તો કે નકી મૂર્તિ જે છે એ એ કરતા હોય છે અને હા અને એક એક જ આપણે જે મેં કીધે ને કોણાક નું સૂર્યમંદિર તો એમાં જે રથનું જે ચક્કર બનાવેલું છે એ એક જ પથ્થર એવું નહી કે તોડીને કે જોડીને કશું કરીને એક જ પથ્થર માંથી બનાવેલું છે એમ
એટલી ત એવી કેવી કલા હશે કે જેનાથી એ લોકો આમ બનાવી શક્યા આટલું બધું અને ધાર્મિક સ્થળો તો એવા પવિત્ર આમ સ્થળો છે જે્યાં લોકો પોતાની આમ શ્રદ્ધા અને ભક્તિ વ્યક્ત કરવા માટે જાય છે
હા
મંદિરો લઈ લો મસ્જિદ લઈ લો ચર્ચ લઈ લો ગુરુદ્વાર લઈ લો અને જૈન દેરાસરો લઈલું આમ ઘણા ધાર્મિક સ્થળો અલગ અલગ ધર્મને લઈને હોય છે પણ ત્યાં એ લોકો એ એટલી આમ શ્રદ્ધા થી જતા હોય છે ને ત્યાં પૂજા કરવા માટે
અને અ ધાર્મિક સ્થળો જે હોય છે ને અ એ અમ શું કેહેવાય એ તેનું વાતાવરણ જ આમ અલગ હોય છે એમ
હા તમે આમ મંદિરમાં જયારે પ્રવેશ કરો ત જેમ એનર્જી નો તમને અનુભવ થતો હોય છે ને
હા
કે જેવી આમ ક્યાંય તમે બહાર જાાવ તું ના મળે
હા
હા
અને આપણે કોઈ પણ શું કેહેવાય અ આમ દુવિધા હોય ને તો આપડે તહયા જઈને બેસી્ય ને
હા
તો આમ તમારે જાણ જીવનનું બધું જે આપણે મુશ્કેલીનુંો સોલ્યુશન તો ના મળે પણ એ જે અ સોલ્યુશન માટે જે હિંમત જોઈએ ને એ તથી આપણને મળી જાય એમ
હા અને આવી રીતે આમ ધાર્મિક સ્થળો તો છે ને લોકોમાં આધ્યાત્મિકતા શાંતિ અને સદભાવનાનો સંદેશનોો ફેલાવો કરતા હોય છે અને ધાર્મિક સ્થળો માત્ર પૂજા અને અર્ચના માટે જ નહીં પરંતુ સંસ્કૃતિ અને પરંપરાના સંરક્ષણ માટે પણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે
કારણ કે જે ધાર્મિક સ્થળો હોય છે છે ને ત્યાં લોકોની સંસ્કૃતિ એ લોકો ન રહેણી કરણી એ લોકોનું દિનર કોતરેલું હોય છે હ કે ત્યાંના એ વાસણો કોતરેલા હોય છે
હા
અ લોકો અમુક ચિહ્નો કોતરેલા હોય છે
અને અમુક વાર તો આખી નાખી કથા હોય છે ને એજ અમુક નાના નાના ી એમાં કોતરની કામમાં દેખાડો કરે છે
હા
હા
તો અ આજ અને આ જે વસ્તુ છે ને આપણા ભારતનું બહુ મોટું ગર્વ પછ એમ. કે લોકો બહારના લોકો સ્પેશિયલી આમ જોવા માટે આવે.
ખ હા. એના લીધે આપણેે આમ આર્થિક સ્થિતિ પણ સારી બને કેમ કે બહારના લોકો જોવા આવે તો. દેશની.
હા તો એમાં ટુરિઝમ ના લીધે છે ને. કે ટુરિઝમ ના લીધે આપણા દેશનું જે. અ આર્થિક સ્થિતિ હોય છે એમાં વધારો જે કમાણી હોય છે એમાં વધારો. થાય છે અને આપડા અને. બીજા જે દેશના સંબંધો છે.
એ પણ આમ સારા બનતા રહે હોય છે. હા અને ધાર્મિક સ્થળે તો આમ લોકો. લોકો ત્યાં જઈને ધાર્મિક શિક્ષણ મેળવે છે અને સારા મૂલ્યોને પોતાના જીવનમાં. અપનાવે છે. આવા સ્થળો સમાજમાં એકતાઓ ભાઈચારા અને માનવતાની ભાવના. વિક્સ આવે છે. ભારતમાં આમ તો અનેક ધાર્મિક સ્થળો આવેલા હોય છે. અમે ગયા હતા જેમ કે, સોમનાથ લઈ લો પછી દ્વારકા પછી ગોલ્ડન ટેમ્પલ છે. અજમેર નું સ્થળ છે પછી. અમુક તો આ. ભગવાન માતાજીને લઈને જે ધાર્મિક સ્થળો છે અંબાજી લઈ લો પાવાગઢ લઈ લો. વૈષ્ણવ દેવી મંદિર લઈ લો એટલે આવા આમ- જુદા જુદાને વિવિધ પ્રકારના ધાર્મિક સ્થળો દેશમાં આવેલા હોય છે. અને આ સ્થળો, દર વર્ષે આમ લાખો શ્રદ્ધાળુઓ મુલાકાત લેતા હોય છે.
હા અને કેવું હોય છે.
હા.
અ કે આ જે ધાર્મિક અમુક જગ્યાએ તો ધાર્મિક સ્થળો જે હોય છે ને. તો અહં જમવાનું લાખો કરોડો લોકો માટે પ્રસાદ મફ. બનતો હોય છે એમ તો.
હા અને એના કારણે કેવ કોઈ ભૂખ્યું માણસ હોય ને. જે ખાવાનું અફોર્ડ ના કરી શકતું હોય એના માટે પણ એ. સારી બાબત બને કે એને ખાવાનું મળી રહેે.
હા
હા અને ધાર્મિક સ્થળો ત્યાં આ પ્રવાસનને પણ પ્રોત્સાહન આપે છે જેના કારણે સ્થાનિક અર્થતંત્રને પાછો લાભ થાય છે. ત્યાં રહેતા સ્થાનિક લોકો જે હોય છે.
હા એમને જોબ મળી દે ગાય ની, અને એ બધાની,
આર્થિક રીતે આમ ઘણું લાભ થાયતો હોય છે. અને. આ સ્થળો તો આપણા દેશની સમૃદ્ધિ છે સાસ્કૃતિ અને ધાર્મિક વારસાની આમ. ઓળખ છે આ સ્થળો.
હા.
આ સ્થળો આમ માનવ ના જીવનમાં શાંતિ છે શ્રદ્ધા છે એની નૈતિક મૂલ્યોનું આમ. મહત્વ સમજાવતા હોય છે.
હ હા.
હા.
હમ. અ અમુક કેહેવાય ને કે અમુક ધાર્મિક સ્થળો તો મતલબ એવી જગ્યા હોય ને કે જ્યાં તમારે એક ઉંમર પેલા જઈ આવવું પડે એમ નહી તો પછી તમે ના જઈ શકો. જેમ કે કેદારનાથ છે.
હા, પછી ચડવામાં ઘણી તકલીફ પડે. અને આપણે તો આવા આમ પવિત્ર સ્થળોનું સન્માન કરવું જોઈએ. અને તેમની આમ સ્વચ્છતાહ જાળવવી જોઈએ કેમકે ઘણીવાર લોકો બધા આમ આમ તેમ કચરો ફેંકીને જતા જતા રહે છે.
હા, હા એ તો ખક
હા અને આપણેે તો આમ જોયું પણ છે કે જેવો શ્રાવણ મહિનો આવશે. એટલે બધા આમ જૈનને, અ સોમનાથ દર્શન માટે જશે.
હમ.
શિવજી ના મોટા ભક્ત હોય છે, એટલે એ આ કામ ઘણી સારી બાબત કહેવાય, અને નવરાત્ર રાત્રીમાં પણ અંબાજી ન ટુર બધા ગામડા માંથી રાખતા હોય છે. ખાલી દર્શન કરવા માટે, એટલે ધાર્મિક સ્થળો આમ ઘણા શ્રદ્ધાળુઓ માટે પવિત્ર સ્થાન છે.
હા એ તો ખર.
હા, વાંધો નહી સારું ચલો
હા હા.
હા પછી વાત કરીએ.